હાલો
હાલો
હા કેમ છો
મજામાં તમે કેમ છો
બસ હું પણ મજામાં છું બાકી શું ચાલે છે
બસ જો ચાલે છે હાલો
હા બોલો ને હા હા એકદમ ક્લિયર છે એમ બતાડો હમ
ઉપર વાત કરેલું છે
હમ કઈ ની બસ તમે બોલો આજ જ
ઓનલાઈન શોપિંગ વિશે
હા, હા, હા, હા, તમે ઓનલાઈન શોપિંગ કરો છો હા, હા, ઈજ કેવું છો, તમે ઓનલાઈન શોપિંગ કરો છો
હા, હું તો કરું છું ઓનલાઈન શોપિંગ તમે કરો છો
હમ હા, હું, પણ ઓનલાઈન શોપિંગ કરું છું હા હા, હા, હું, પણ ઓનલાઈન શોપિંગ કરું છું પણ જો આજકાલ તો ઘણા લોકો ઓનલાઈન શોપિંગ કરે છે ને. કે કારણ શું છે એનું ખબર. કે ઘર બેઠા જ, એ લોકો વસ્તુઓ મંગાવે છે. કે અને એ લોકોને સરળથી સરળતાથી ઘરે જ વસ્તુ મળી જાય છે કશે આવર જવર ની કે બધી, ઝંઝટ નહીં હોય એ લોકોને એમ. એટલે બધાને મોસ્ટ ઓફ ઓનલાઈન શોપ શપિંગ કરવું વધારે ગમતું હોય છે.
હા ગમે છે ઓલું તો બાર જઈને શોપિંગ કરવું એમાં એ આપણી ચોઈસ મળે ના મળે, એના કરતા ઓનલાઈનમાં બધું મળી જાય છે આપડી તો. હા.
હા, સાચી વાત છે અને હા ઓનલાઈન શોપિંગમાં છે ને, સૌથી મોટો ફાયદો એ જોઈ કે આપણી સમય અને મહેનત બંને બચી જાય છે. અને એના ઉપરાંત પણ જો. અ એટલી બધી વેબસાાઈટો પર ડિસ્કાઉન્ટ ચાલતું હોય ઓફર મળતા હોય એટલા આપણને મજા પડી જાય જોવાની.
હા એ તો મજા પડી જઈ જોવાની બહ બધુ ડી આઉન્ટ મળે જે ઓફલાઈન માં નથી મળત આપણે શોપિંગ કરવા જઈ એમાં, ઓનલાઈન બો બધી મળી છે અને ચોઈસ ભી બહુ જાચી રહે છે કેટલી બધી વેબસાઇટ હોય છે કે આપડ ડિફરન્ટ ડિફરન્ટ વસ્ત માંથી લઈ શકી છે.
હા, એજ ને જાણે કે એમ તરીકે કે આપણને કઈ ગ્રાઇન્ડર જ લેવું છે, તો આપણેે દુકાનમાં જઈએ તો એક જ ક્વોલિટી નું આપણને જોવા મળે અને બીજું જોવા માટે આપને બીજી બીજી દુકાનો પર જવું પડે. પણ ઓનલાઈન એવું કઈ નથી થતું. ઓનલાઈન આપણે બધ અલગ અલગ વેબસાઈટ પરથી અલગ અલગ બ્રાન્ડની. બધી અલગ અલગ એક જ, પ્લેટફોર્મ પર આપણે જોઈ શકીએ છીએ અને સરખામણી પણ કરી શકીએ છીએ, કે કઈ સારી છે આમ.
હા, સરખામણી ભી કરી શકે જ્યાં આપને વધારે ડિસ્ક કાઉન્ટ મળે ત્યાંથી આપડણે ઇઝીલી બાય કરી શકીએ. કઈ પણ જગ્યા છાયા વગેર આપણા ઘરે બેઠા બેઠા. બઉુ બેનિફિટ છે ઓનલાઈન શોપિંગમાં.
હા, પણ ઘણી આમ થઈ જાય. કો વાર કે ઓનલાઈન ખરીદી માં છે ને વસ્તુ જોઈએ ને. તો ખરીદી શક શક કે નહી એ જોવા માટે આપડે છે ને. એમાં. ખાસ કરીને એમાં જે ફો તો હોય ને એ એ જે વસ્તુ છે એવી ફોટોમાં છે કે નહી, એ બધું જોવું જોઈએ રીવ્યુ જોવા જોઈએ. તો જ બાય કરવું જોઈએ. એ તો ઘણી વખત શું હોય છે, કે ફોટો કોઈ બી દુ દેખાડે વસ્તુ કઈ બીજ બીજી આવી જાય તેમાં ઘણ હા
ફ્રોડ બી હોઈ શકે છે, એમાં ઘણી વખત આપણે મગાયુ હોય કાઈ ને આવી ભી કાઈ જાય, એટલે ઓનલાઈન શોપિંગ ના બેનિફિટ્સ છે અને દુરુપયોગ પણ છે
હા, સાચું કીધું તમે એમ. અને જો તમે ફાયદા ની વાત કર તો ઓનલાન શોપિંગનુ, તો ઓનલાઈન શોપિંગમાં જો ગ્રાહક વસ્તુને અ જોઈ શકે છે, આપણે એને ટચ કરી શક કીએ છીએ અને એની કોલ કેવી છે એ આપડે તપાસી શકીએ છીએ અને એ ઉપરાંત પણ જો વસ્તુ આપણને તરત મળી જાય છે અને ડિલવરી માટે પણ આપણને રાહ જોવી પડતી નથી વધારે.
હા, વધારે રાહ નથી થવી પડતી ઈઝીલી થઈ ને બંનેમાં ઓફલાઈન શોપિંગ ના એને બેનિફિટ છે ન ઓનલાઈન શોપિંગ ના એન બેનફિટ. છે. અત્યારે ઓનલાઈન શોપ શોપિંગ માં ભી સારું છે કે આપડે કોઈ વસ્ત તું આપને ગમતી હોય, મગાવી હોય, તેની ક્વોલિટી સારી ના આવે તો આપણે એને ઇઝીલી રિટર્ન ભી કરી શકીએ. છીએ એ ઓપ્શન છે રિફંડ થઈ જઈ છે. અમુક એપ્લિકેશન માં બહુ સારું છે. આપને બેનિફિટ કરાવે છે.
હા, પણ આની જગ્યા તમે ઓફલાઈન ન જો તો ઓફલાઈનમાં આવું આપણને નથી મળતું. આપડે ત્યાં જ ભાવ તોલ કરીને અ વસ્તુ ચકાસી પહેરી. કરીને લાવી શકીએ પણ પાછી આપણે કોઈ કોઈ દુકાનમાં એવું હોય પોલિસી હોય કે આપણે એને રિટર્ન નહીં કરી શકી. એ તો કોઈ વાર આપ આપણને એ નુકસાન, હા ત્યારે કોઈ વખત આપ પરિણામ થઈ જાય.
હા, કોઈ વખત થઈ જાય એવું નુકસાન ભી થઈ શકે આપને. ક્યારેક આપડે ઉતાવળે કઈ શોપિંગ કરી લીધી હોય ઓફલાઈનમાં પછી આપને ન ગમતું હોય તો આપણે રિટર્ન ન કરી શકીએ કે એનું રિફંડ નથી મળી શકતો. બુ જારે ઓનલાઈન શોપિંગમાં એ બે બેનિફિટ સારો છે આપડે વખત યુઝ કરીને ભી પાછું રીટ ન કરી શકીએ છીએ
હા, હા, એ વાત તમારી ખરી અને બીજું શું કે ઓફલાઈન શોપિંગ કરીએ ને આપ તો આપણે બારગેનિંગ કરી શકીએ છીએ ભાવતોલ કરી શકીએ છીએ જયારે આપણે ઓનલાઈન શોપિંગમાં આવું નથી હોતું ત્યાં ભાવ નક્કી જ હોય છે પણ ત્યાં અમુક વસ્તુ આપ ને સારા ભાવે મળી પણ જાય છે.
હમ સારા ભાવે મળી બી જાય છે.
હા મતલબ ઓફ લા ન શોપિંગ કરવાો તો ત્યારે મજા આવે છે જારે કે તમે હું આપડી બેહેનપણીઓ, બધી જઈએ બજારમાં. બાર્ગનિંગ કરીએ ખાતા પીતામ ફરતા કરતા શોપિંગ કરે તો મજા આવે. એકલા જવામાં મજા નથી આવતી.
હા એકલા જવાબમાં તો આપડે ઓનલાઈન શોપિંગ જ બેસ્ટ છે. એટલામાં ઓફલાઈન શોપિંગ માં જોરાય મજા ના આવે કારણ કે આપડે ચુઝ કરી સામે ઓપિનિયન આપવાડું હોય. કે ના આ સરસ છે તમને સારું લાગે છે, તો આપને લેવાની મજા આવે બાકી એકલા એકલા શોપિંગમાં તો ક
સાચું કીધું એ એટલે અને ઓનલાઈન શોપિંગ મોસ્ટ તો જે વર્કિંગ વુમન છે, જે સમય નથી કાઢી શકતા. કે બહાર જઈને શોપિંગ કરે. એ લોકો માટે આ બેસ્ટ છે ઓનલાઈન શોપિંગ.
હા.
હમ. અને અગર બંનેની અ સુરક્ષા સુરક્ષા ની વાત કરીએ આપડણે, તો બંનેમાં જો સાવચેતી તો જરૂરી જ છે. ઓનલાઈન શોપિંગમાં જો આપણને કેટલા ફ્રોડ થાય છે નકલી વેબસાઇટ થી પણ આપણને ું જોઈએ જ્યારે ઓફલાઈન શોપિંગમાં આપણે છે ને કોઈ આપણું વિશ્વસનીય દુકાનદાર હોય ને, એની પાસે જઈને જ ખરીદી કરવી જોઈએ.
હમ. હા સાચી વાત છે ઓનલાઈન શોપિંગ ને ઓફલાઈન બંનેમાં ખો થઈ શકે છે આપડે બંને મ સાવચેતી થી જ કામ કરવું તું પડે. હા. હ
હ, એ થતું જ હોય છે એટલે આપણે ઓફલાઈનમાં પણ જઈએ ને તો કોઈ આપણા ઓળખીતાની દુકાનદાર હોય કે ભરોસેમંદ હોય એની પાસે તે જવાનું કે આપણે રિટર્ન પણ કરી શકીએ કઈ પ્રોબ્લેમ હોય તો આપણેે એમને બતાડી પણ શકીએ અને અમુક દુકાનદાર પણ એવા હોય છે ફિક્સ ભાવ હોય છે નો રિટર્ન પોલિસી હોય છે ભલે આ બધું બેનર લગાડી ને બેઠા જ હોય પેલા એ લોકો
હા, લગાડીને બેઠા તો છે એમાં ભી મોટા, મોટા શોરૂમમાં જઈએ તો જેટ ટલું આપડે ખરીદી કરી એના કરતા તો અધર કોસ્ટ જાજો લાગે છે આપણે એની એસી ની હવા લીધીને આપણે કઈ ડ્ર્રીંક આપ્યુ તો એના બી, કોસ એના બી કોસ્ટ લઈ જ લએ છે આપડા જે ક્લોથસ કે જે આપણેે કોઈ બી વસ્તુ બાય કરી હોય એમાં
હમ, એકદમ સાચી વાત કીધી તમે
હા એ બધું ું ઇન્ક્લુડ કરીને પણ પછી જ આપને એમઆરપી પ્રાાઈઝ આપે છે એ લોકો એના કરતા ઓનલાઈન શોપિંગમાં સારું પડે કે આપડે એવું કઈ નહી એક જગ્યા થી આરામથી આપણે મગાવી શકીએએ અને ઘરે ઇઝીલી આવે. વી જાય.
આવી પણ જાય પણ ગોરવાર એમાં પણ જો સ્કેમ થઈ જાય છે કે કો ખોટું પાર્સલ આપણી પાસે આપે કોઈ મતલબ આપણે ઓર્ડર નહી કર્યું હોય છતાંય આપણી પાસે ઓર્ડર આવી જાય છે અને આપણને ક છે કે ઓટીપી આપવાના કેન્સલ કરવા માટે તો આપણેે આનાથી પણ શું જોઈએ કે આપણે એક ઓનલાઈન સ્કેમ જ ચાલતો હોય છે તે લોકો નો
હા ચાલતો હોય છે બહુ ઓનલાઈન ફ્રોડ્સ અત્યારે અવેલેબલ છે મારકેટ એનાથી બહુ સાવધાન અને બચીને આપણે શો
સાચું કીધું અને જો સબ આપણે સમય બચાવવો હોય ને તો વધુ વિકલ્પ જોવા હોય તો ઓનલાઈન શોપિંગ સારું છે અને જયારે વસ્તુની આપણે ચક ચકાસની કરી હોય તપાસ કરી હોય તો ઓફલાઈન શોપિંગ વધુ સારી છે
હા વધુ સારું છે બંને ના ખુદના એક ઉપયોગ અને દુરુપયોગ બંને છે
બદને છે ઓનલાઈન શોપિંગ આપણનો સમય બચાવે છે મેઈન તો એજ છે કે ઓનલાઈન શોપિંગ આપણો સમય બચાવે મચાવે છે
હા વર્કિંગ વુમન માટે કે વર્કિંગ અ મેન માટે ઓનલાઈન શોપિંગ બેસ્ટ છે એને ટાઈમ ઓછો હો હોય છે જોબુ પર જતા હોય છે એટલા માટે અને જયારે ફ્રી હોય એ લોકો માટે આપડે માર્કેટમાં જઈને ભી કઈ સામાનની ખરીદી કરી શકીય છીએ
હા મારો ભાઈ તો નાના થી લઈને મોટી વસ્તુ પણ ઓનલાઈન જ મંગાવે છે તો જ ઈ માર્કેટ જતો જ નથી અને જયારથી આ બ્લિન્કીટ અને ઇન્સ્ટામાર્ટ જેવી એપો આવી ગઈ છે કે દસ મિમાં ઘરે સામાન મળે છે ત્યારથી તો લોક વધારે એના પર ડિપેન્ડ થઈ અને એક તરફ એ સારું પણ છે કે કોઈ વાર આપડી ઘરે ગેસ્ટ હોય ને આપણી ઘરે કઈક વસ્તુ તું ખટી જાય તો આપડે ફટાક તે ઓર્ડર કરી અને દસ મિનિટમાં આપણે ઘરે મળી જાય એક
હા, એક સારું પણ છે. પણ એમાં ક્યારેક. છે ને બહુ ખરાબ વસ્તુ ભી આવી તે. જેમ કે વેજીિટેબલ્સ. કે એવું આપડે મગાવી તો ક્યારે કે સડેલું ભી આવે છે અને. એમાં કેવું છે ઇન્સ્ટા માટે. આપણે રિટર્ન તે વસ્તુ પાછી. કરી શકએ અવેલેબલ હોય ને તો બેનિફિટ. થાય આપને. એમાંનું. નુકસાન કરે છે, અમુક જે એપ્લ. વકેશન છે ને એમાં.
હા, એ વાત પણ તમારી સાચી છે. પણ ક્યારેક ઉતાવળ હોય ને આપણે ઈમરજન્સી હોય તો યુઝ.
હા હા, યુઝ કરી શકાય પણ એમાં. એનો ફાયદો ભી છે. એનો એનો દુરુપયોગી થાય એમ હા.
હા બરોબર છે. તો તમારાથી વાત કરીને મને. જે એ વાત તો સમજાઈ ગઈ કે, જરૂરત પ્રમાણે ઓનલાઈન અને ઓફલાઈન બંને શોપિંગ ઉપયોગી.
હા, બંને શોપિંગ ઉપયોગી છે. આપડે બંને શોપિંગ નો ઉપયોગ કરી શકી. કે જેવો આપડો સમય હોય. એ રીતે આપણે તેનો ઉપયોગ કરી શકીએ.
ચકી મતલબ સમજદારી. પૂર્વક અને જરૂરત મુજબ. પસંદગી કરવી જ એ જ. અ સા બરોબર. અચ્છા!
હા, સાચી વાત છે.
તો. પછી વાત કરીએ. હવે બહુ વાતો થઈ ગઈ આપડી તો, હમ.
હ ચાલો બાય.
મલીએ બાય.
હા મળીયા.